હ હલોો
હેલો
હલો કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હ માં હ હેલો આવે છે મેમ વોઈસ
બસ હા હા હા આવે છે
હા ઓકે
બસ કઈ નહી આજ હમણાં શોપિંગ નું ચાલતું છે હમણાં
શોપિંગ
શોપિંગ કરવાનું હા બસ હા શોપિંગ કરવાના હમણાં દિવસ ચાલતા છે કારણ કે છેને બહ બધા ફંક્શન પણ આવે છે મેરેજ પણ છે બસ એટલે જ
હા સાચી વાત છે અત અત્યારે નવરાત્રીની સિઝન આવે છે જન્માષ્ટમી આવે છે કેટલા બધા તહેવારો ભી આવે છે તો શોપિંગ ભી કરવી જરૂરી છે ને
હા એ તો છેજ એટલા બધા ફંક્શનો હોય છે એટલે આપડે અ હરક ફંક્શન માટે કેટલા સ્ટઇલસ બધા કપડા લેવા પડે છે બસ એજ બધી તૈયારીઓ ચાલતી છે બધી ચોઈસ ચાલતી છે
હા સાચી વાત છે ચોઈસ ચાલ ર છે બધું છે અત્યારે તો કેટલી બધી નવી નવી ફેશન ના કપડાં મળે છે વેસ્ટર્ન છે પછી આપડે ઈન્ડો વેસ્ટર્ન કેટલી બધી સ્ટઇલ એલે મા આવે એ છોકરીઓ હા છોકરીઓ માટે તો ખ બધી વેરાયટી હોય છ. છોકરાઓને તો બિચારને શર્ટ પેન્ટ ટી શર્ટ ખેપરી અને કુર્તો પૂરું.
હા એ તો છે. જ આપણે લેડીઝ વેર ન તો એટલું બધું કે મતલબ જેટલું લાવીએ ને જેટલું ફેશન આવે છે. ને એટલું ઓછું છે. એમ અને છોકરાઓ માટે કેટલું ઈ હોય છે. મતલબ આમ કોઈ મતલબ આટલી જ વેરાયટી હોય છે. બસ જવા પાયજામા પેન્ટ શર્ટ ટી શર્ટ ને આટલું જ હોય છે. જયારે કે લેડીઝ માં તો એટલા પ્રકારના અલગ અલગ નવી નવી ડિઝાઇનર બધા આવે છે. કપડાને કે મતલબ હરેક ટાઈમે આપડે હરેક ફેશન ના કપડા લેવા પડે.
હા, સાચી વાત છે. હરેક ટાઈમે હરેક ફેશન ના કપડાં લેવા પડે એટલી બધી સ્ટાઈલો આવે છે. ને અલગ અલગ લ લગીસ કુર્તી છે. પ્લાઝા છે. સાડી છે, ચનિયા ચોલી છે. એમાં ભી અત્યારે તો સાડીમાં ભી નવી પેટર્ન આવી છે. હા,
હ ફેશનમાં શું છે, કે આપડે કડા મતલબ આપણેે છે. ને પોતાની આમ ઓળખ નહી ભૂલવા જોઈએ કારણ કે, આપણે આપણા કપડા પરથી જ આપણું એક પહેચાન હોય છે. મતલબ અ કારણ કે, જો આપણે આપડ પહેરવેશ એકદમ પ્રોપર રીતે રહેશે તો શું તો એ પણ શું એક જીવનમાં એક આપણું અલગ જ સ્ટેટસ ધરાવે છે. આમ,
હા સાચી વાત છે. એક સ્ટેટસ ધરાવે છે. ઓલું નથી પતા કેતા ફસ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન એમ આપડે જયારે કઈ બી જગ્યાએ પેલી વાર જઈએ, તો આપડે આપડા કપડા થી જ જજ થાય છે. કે આપડ કેવા રેડી થયા છીએ. એના ઉપરથી જ આપને લોકો જજ કરે છે. ચા- -
હા એ તો હોય જ છે. અને પેલાના સમયમાં તો એટલું બધું આમ કપડા નું હતું, ને કે એટલું મર્યાદામાં ક કપડા પહેનરતા હતા. પણ હા હવે તો આજ કલ છોક છોકરીઓ ન લેડીઝ ન એટલું બધું આમ, અલગ જ પહેરવેશ થઈ ગયું છે. ને કે મતલબ એ લોકો કઈ વિચારતા જ નથી પેલા તો જે કપડા નું હતું. ને તે ટલું આમ, મર્યાદામાં રહેતા હતા. એ લોકો પોતાના મતલબ આમ કે શરીર ન આપણું એક પણ અંગ આમ દેખાવા ના જોઈએ. હમણાં તો, એટલું બધું આ બધું વધી ગયું છે. તો તે આપણે હા ધ્યાન આપ ખવું જઈએ.
હા એ છે એ તો બધ ધાની વેન્ડ કરે. અત્યારે એ ભી માથે દા કરી કામ કરતા ત્યારે સારું છે કે એ બધું નીકળી ગયું. અને એક સ્ત્રીને એને જે ગમ હોય પહેરવેશ પહેરી અને અ શું કેવાય સરળતા થી પોતાનું કામ અને સારી રીતે કરી શકે છે.
હા એ. તો છે જ. બીજું આજે તો હું ફેશન માં આમ ક પડા. કપડા તો ફેશન મા ટે આવે ને આવે જ છે પણ હવે ફેશન ના હિસાબથી તો કેટલી બધી આમ કેટલા બધા સ્ટાઇલશ બેગ આવે છે જ્વેલરી મતલબ અલગ અલગ ટાઈપ ના કે ટલા બધા. કોસ્મેટિક આવે છે તો આપડે મતલબ આપડ કેટલું બધું આપણું એ છે ફેશન મા ટે દુનિયા ખુબ જ આગળ વધી રહી છે.
કપડા ની સાથે સાથે એના મેચિંગ શૂઝ જ્વેલેરી પોર્સ બે બધી વસ્તુ અવેલેબલ હોય છે.
હા એ તો હોય જ છે જેમ કે હવે જો નવી નવી ટ્રેન્ડસ હોય તો નવું નવું આપણને અલગ અલગ હવે સોશિયલ મીડિયામાં પણ જોઈ લવાની કે સેલિબ્રિટીઓ છે એ લોકોને એ લોકોને એમ જોઈ જોઈને પણ છે ને એમ કઈ અલગ અલગ જ આપણને આઈડિયા આવે છે કે હમણાં શું ચાલે છે કઈ ટ્રેન્ડ ચાલે છે એ બધું
હા સાચી વાત છે અત્યારેને જોઈ ઘણું આપડ નવું નવું શીખવા મળે છે.
તો ભારત માં તો હમણાં ફેશન ની અલગ ગ જ પરંપરા ચાલે છે હવે જેમ જેમ તહેવારો આવશે અલગ અલગ તહેવારો ના અલગ અલગ ડ્રેસિંગ હોય છે નવરાત્રીમાં હોય તો ચનિયા ચોરી ને હરેક તહેવાર માં અલગ અલગ જ પહેર હોય છે.
હા સાચી વાત છે.
હા. તો હમ. પણ આમલ ટ્રેડિશનલ ડ્રેસ લ જેવા કોઈ લુક નથી આવતું આમ સાડી સલવાર કમીઝ લેંગા કુર્તા પૈજામા આમ કઈ અલગ જ તહેવારો માં એ બધું વસ્ત્રોનું છે ને અલગ જ એક લુક પ્રિય તહેવાર હોય છે મતલબ આમ કપડાનું તો. હલો.
હા સાચી વાત છે. છે. કપડાનું કઈક અલગ જ મહત્વ છે ટ્રેડિ ના પેરી તો ભી એટલી સરસ સ્ત્રી લાગે છે ને વેસ્ટર્ન પેરેતો ભી એટલી સરસ લાગે છે અને ખુબ સારી લાગે છે
હમ એ તો છે જ હું તો શું હા હું તો શું કરું ખબર કે મારા મતલબ ઘરમાં પણ છે ને આમ છોકરાઓને પણ છે ને જેમ જેમ મતલબ આમ થોડા થોડા જ કપડાં આમ લાવીએ કારણ કે છે ને શું ખાલી ફોકત આપણે પૈસાનો પણ વધારે પડતો બગાડ ન કરવો જોઈએ જેમ જેમ નવી નવી ટ્રેન્ડસ આવતી જાય છે તો જેમ જેમ ફેશન બદલાતી જાય તેમ તેમ નવા નવા ડ્રેસિંગ જાય છે તો આપડે આપડે એક સાથે બધું અ કોઈ દિવસ આટલા બધા કપડા ન લાવવા જોઈએ તો ટ્રેન્ડસ પ્રેશરની સાથે સાથે અલગ અલગ ટ્રેન્ડસ પણ બદલાતી જાય છે. કારણ કે જો હવે ફેશન માં શું અ ઘણા બધા આપડે આમ ફેશનની પાછળ દોડવા જઈએ તો આપડા પૈસ પૈસાનો પણ બગાડ થાય છે ઘણી વખત શું લોકો કરના દેખાવ માટે પણ આપણે છેને મોૂઘા મોઘા કપડા ખરીદીએ છેએ એ જરૂરી નથી કારણ કે જેને ફેશનને આપણા આમ સમજદારી પૂર્વક અપનાવા જોઈએ તો એ પણ આપણે ખાસ બાબતનું ધ્યાન રાખવું જોઈએ
સાચી વાત છે
હ
પછી તો હા
હમ
હલો હા બોલો મેમ હલો
હા બોલો બોલો
હા બોલો બોલો
બસ બસ કઈ નહી એજ હમણાં એટલું શોપિંગ નું ચાલતું છે હમણાં મેરેજ પણ છે તો એજ અવે હમણાં હમણાં તો પેલા તો આપણી મારી શોપિંગ કરી લઈએ પછી હવે થોડા ટાઈમ બે ત્રણ દિવસ પછી છોકરાઓ માટે અ અલગ અલગ ડિઝાઇનર બધા કુર્તાઓ પણ સિવવા આપેલા છે તો બસ એક કામ એ પણ ચાલ હા કે કે આપણે લેડીઝ ન જ આપણેે છે ને શોપિંગ કરવામાં વધારે ટાઈમ લાગે છે આપડે એનું મેચિંગ લેવા જઈએ સાડ ડિઓ હોય તો એના માટે આપણે બ્લાઉઝ નુ સીવડવાનુ હોય છે, કેટલું બધું કામ હોય છે,
સાચી વાત છે, પણ એ એક સરસ છે, કે અત્યારે આપણને જેવું કસ્ટમાઇઝિસ કરવું હોય, તેવી ફેશનનું લેટેસ્ટ હોય, તેવું કરી શકીએ છે, અને અત્યારે. નવરાત્રિની સિઝન આવશે, તો ચણિયા. કેટલી સરસ, નવી, નવી વેરાયટીઓ આપને, જોવા મળશે
હા, એ તો, છેજ આ. ફેશનને, શું કપડાં મ ખાલી. કપડા પહેરવાની રીત નથી, આ તે શું છે, આપણે આમ પસંદગી અને જીવન શૈલીનુ એક અલગ જ પ્રતિબિંબ છે, ફેશન દ્વારા શું વ્યક્તિ પોતાની ઓળખ છે. વિચાર દ્વારા છે, પોતાનો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે, આપણે કેવા કપડા પહેરવું કેવા નહીં, પહેરવું તે બધું આપણા પર ડિપેન્ડ હોય છે, તો આમ ફેશન તો હું આખો સતત બદલાતી રહી છે, પણ આપણેે છેને આપણા સમાજમાં સંસ્કૃતિ અને ટેકનોલોજીના મતલબ, એમાં આપણે આપણું મર્યાદામાં, રહેેવું જોઈએ.
હા, સાચ વાત છે. હમ, ફેશન વારે ઘડી બદલાતી હોય છે, પણ આપને જં સુટેબલ હોય, તેવું પહેરવું જોઈએ એ વાતથી, તો હ ભી સહમત છું.
હા, એજ તો એટલે આજકાલ તો છેને, હમણાં તો ખુબજ ફેશનનુંું તો એટલું બધું મહત્વ ચાલી રહ્યું છેને, વાત વાતમાં બસ હમણાં કેવી ફેશન ચાલે છે, તેવી સાડી લાવવાની હમણાં કેવી ફેશન ચાલે છે, આપડે તેવું હેન્ડ પર્સ લાવવાનું કેવું ચાલે છે, આપણા કયા કોસ્મેટિક કયા પ્રોડક્ટ વધારે ચાલે છે, તે હિસાબે, આપણા શોપિંગ કરવ. એ બધું હમણાં, બધું ખુબજ ચાલી રહ્યું છે.
હા, સાચી વાત છે. હમ, સારું ચાલો આપડે ફેશન, ઉપર બહુ સારી વાત. કરી, નવું જાણવા મળ્યું આપને
હા, ચાલો કઈ નઈ, પાછા મળી-
હા.